હલો.
બોલો.
સુ કો
બસ, ખાવાનું ચાલુ છે. રોટલા હવે ખાવાના ચાલુ છે જમવાનું.
હું બનાયુ બટાકાનું શાક?
હોય બટાકાનું શાક, રોટલી, ખિચડી.
હા તમારે તો એ બાજુ બટાકાની શાક બને છે. બનાસકાંઠામાં.
કેમ તમારે નહીં બંનતુ, તમારે બટાકા શાકની.
હું તો બટાકા ખાઉ ને વરસાદ ખાંઉ.
અમારે બટાકાનું અત્રે દારે હોય છે પણ.
હમ હ પેલી ભેસી થઈ તી વીઆણી કે ની.
ના ભેંસ ને હજુ બે ત્રણ દિવસ ની વાર હો. હ બે ત્રણ દિવસ કો.
હા હા બે તન મહિના.
બે ત્રણ મહિના નહીં બે તઇણ દિવસ.
બે તઇન દિવસ હ હા. હા એક જ હશે ને ભેંસ તો. હા ચાલ ઘરનું હેડુ જાય ખાવા પીવાનું.
હમ અમે વાવેતર તો હોય છે.
હ અને પેલું શું વેસાતું દૂધ લાવે ને હારું ચવું આવેને ચવું ના આવે.
હમ વેસાતું ડેરી ય હું ખાવય ઘર એક ભેંસ રાખી એ તો હારુ.
ઘરની ભેસ હારી એટલે હેડયું જાય ખાવાનું.
હઉ ખાવા પીવાની હેડે પછી પગાર હેડે આવ. હ હમ ડેરીએ ભરાઇ એ સરકારી.
હ સરકારી મા ભરાવાનું તો તો હારુ કહેવાય અમને
વધારા આવી
હ હા હ જમીન વાયી છે ને
હા જમીન વાઈ હે ન છો વીગા
છ વીઘા વાઈ એમ
હમ્મ
શું વાયુ હે કપા વાયો એમ
હમ્મ
ચવ તો કપા નો હાલો હસે વરસાદ નો
કપા વરસાત નો પણ હારો એ
હ વરસાદ શે કે નહી
વરસાદ કાલે બીજું જાપટો નાખ્યું હતું હમ્મ પછી હમ્મ કાળે વરહાદ પડ્યો તો હારુ જાપટુ પડ્યું હો
આમાં તો આ બાજુ આયા જ નહી આહારી બીજ નઈ
પોણી ની જરૂરત જ હતી પણ પોણી આવી ગયું એટલે મેળાઈ ગયુ નાઈતર તો બોર ચાલુ કરીને પીવરાવું પડત
હમ્મ હમ્મ એમાં તો પાયો તો કેમ વરહાદ જ આયો નહી
ના અમારો વરહાડ છે
જમીન પલાડે એવો આવ્યો હોય તો બઉુ થઈ ગયું સીલા પવો પડે
ના હારું જાપતુ પડ્યું હો
હમ્મ હ એકલો કપાસ જ વાયો એમ બીજું કોઈ નઈ વાવતા
ના અતારા હાલ કશી નહી કપાય એટલું વાયવા
હ ના કે એરંડાન સીઝન ચાલુ હોય પહેરવાની
હમ્મ અરેડા હજુ નહી પહેર્યા તમાકું આવાનું વિચારી હું હોવ બે ત વિઘા તમાકુ કરી દે
તમાકુને શું કરવું પડે
તમાકુ બધુ ખાતર ઉપર પકડવાની આવી
હ એના ઓમ પેલા બીજવાળો આવે કે પહિ એના રોપ આવે
રોપ આવે મરચાન જેવા સોડા આવે
હ હ હ સુપા પડે એને એમને અમે તો આ બાજુ વાવતા નહિ એટલે
ના મ ઈ મરચાન જેવા જ હોય ઝીણાં સોડા ને તે સોંપવા ના આવે ઓળો પાડી
હ હ
કપાના જેમજ આવે પણ કપાહનું બીજ આવે અનેને રોપ આવે બીસને પાસે વિજાપુરે એ બધે રોપ લેવા જવું પડે આપડે
એવુ એમ બે અ રોપ વેસાતો લાવો પડે
હ રોપ ત્રણ ત્રણ હજાર રૂપિયાનું એક ફૂટકૂ આવો
ના હોય
હ ફુટકોમાં તેરસો ડૂકા હોય ચારસો ડૂકા હોય ચારસો હોય હાજાર હોય એવા
એદા આ મુકૂ ના પડે આપડે
બો મોંઘુ પડહ પણ પાવે એવા આવે ભાવે એવો આવે હે પચ પચીસો ત્રણ હજાર તમાખું જાય કોઈનો ભાવ એટલું બધું ના હોય એટલુ ભાવ એનો હોય મહેનત કરવી પડે ચારથી પોંચ જણના તો એને પીલા લાવાના આવે
ના હોય
બે તઈણ દનની તો એને ખોદવી પડે.
હા હા
તો તો મજૂરી એમાં વધારે વડી આ કપાહ કરતાને એરડા કર તાન હ ઓમ એરડા ત કપાહ કરતા તમાકુ હારી પણ ઓમ મલે ખરી આપડન
તમાકુ દસ વિઘા વાએલિ હોય ને દસ વિઘા આપડે તમાકુ કરીએ ને જો કરવા વાળા હોય છો-હાત જણા
હ
તો આપડે બે વરસ મેહનત કરીએ ને એટલી એક જ વર્ષે કમાઈ લીઈએ.
અ હ
ખાલી દસ વિઘા ન ઘરનું શેતર જોયએ ન ઘરના કમાવાળા જોઈએ.
અ તમારે ઘરનું હસેન સેતર તો
હોવે અમારે બે વીઘા જેવું ઘરનું હે પછી એક સો-હાત વીઘા ઘરનું હ.
હ હ
હ
ચાલે તો તો તમાકુ વાયદો તો
હમ્મ એટલે કુન કુ કે ચાર વીઘા તમાકુનુ વાવેતર હે ઉણે પોરે અમારે છો વીઘા વાઈતી અમી હારું મળ્યું તું કોન
હારું કેવાય તો તો સ-સ-સચિન લગન કર્ય કે નઇ?
સચીના લગન થઈ ગયા હેને.
એવું એમ ચી બાજુ પરણાયો અમનતો કંકોત્રી એ આલી નહી.
તમને કંકુત્રી આલી તી પણ મે તઈણ દિવસનું હતું એટલે પઇ કંકુત્રી આલવામ નતા પહોંચી વળે એવું એટલે ફટાફટ પટાઈ દીધું. આ વખત બીજો વસેઠ છોકરો હેને એ પઈણસે એટલે તમને કંકોત્રી આપશું.
ના એને બાકી હવે કરવાનું
હ હા એના વખત કંકોત્રી આલવા આવજો પાહ રોટલા ખાય એવા.
હા, રોટલા ખાય એવા આવશું ને કંકોત્રી આલશું.
હ વરસાદ પડ્યો હ આપડ ગાડી લાયા હ તો ગોઠવજો દ્વારકા બાજુ ચોક જઈએ માર કાકા ઈયન કો
ગાડી લાયા તમે તો ગોઠવીએ હડો.
આજ જ આયા હો રણુજા જઈન.
આજે રણુજા જઈને આયા એમ એ બાજુ કેવું હોય આ બાજુ ના જેવું જ છે કે હારું હે બધું
એ બાજુ આપડે ફરવા નહી ગયા પણ રમાપીરને દર્શન કર્યા
હમ્મ
રાતે નવ વાજે લાઈનમાં ઊભા રાતે બે વાગે દરવાજો ખુલોત મંદિરનો
હમ્મ
બે-અઢી વાજે નંબર આયોતો દર્શન થયાતા અઢી વાજે પહિ ઊંઘી જ્યાં ને હવારમાં નેકળ્યાતા તો તઈણ-ચાર વાગ્યે આવતા રયા તા
બરાબર
અમે સાત જણા હતા.
હમ્મ.
હમ્મ.
ફેમિવાળા હતા કે ફેમિલી વગર ના
હ ના છોકરા છોકરા ભઈબંધો હમ્મ.
દર્શન કરવા લઈ ગયાને એટલે દ્વારકા ઠંડી કોન તમે હમ્મ દર એટલે મનતા ને તે દવાકા લઈ જવાના જે એના
પણ તમારે ખાલી અમે તો દર્શન કરીને જતા તમારે ફરવા જવું હોય તો એ બાજુ ફરવાલાયક હારી જગ્યા બધી
હમ્મ તો ફરવાનું ને બે બે દિવસ શોખ હતા આપણને હમ્મ.
આ વરસાદ નો મોસમ હે ને
હમ્મ.
તો એ બાજુ તો દરિયા કિનારો એટલે મજા આવે ફરવાની
હા હા દરિયા કિનારે એટલે બધું સારું હોય એટલે ફરવાન મજા આવે
દ્વારકા છે પહી અઈથી તમે જોને એટલે દ્વારકા રાતે આવાનું સવારમાં દ્વારકા દર્શન કર લેવાના પહિ બેટ દ્વારકા ફરીને બેટ દ્વારકા જવાનું
હમ્મ.
અહીં બેટ દ્વારકાથી સોમનાથ જાવાનું
બરાબર.
સોમનાથ અ રાતે જવાનું એટલે રાતે જવાનું સોમનાથ અને સોમનાથ પહી દિવસે ફરવાનું
હમ્મ.
અહીથી દીવ જવાનું દીવે જોવાની જગ્યા હારી હે.
એઉ એમ
કીલોન એવું બધું
હમ્મ.
એકે વાર જયા નહી હોય ને તમે
ના ના એ બાજુ અમે જેેલા જ નહી કોન
તમે જવાનું ગોઠો હાલ તો પાહુ કોઈ કોમ નહિ હોય ને વરસાદ પડ્યો એટલે
હા અત્યારે કશું ગમે ને ત્યારે બધા નબરા બેઈ રયા ઈ
હા એટલે જવા ગોઠો તો બધું તો એ બાજુ કેવું હતું તમે તો દર્શન થઇ જાય.
હમ્મ.
હા સચિન ને મો હે મોનતાય પૂરું થઇ જાય.
હ એટલે કો બઉ ને ક જવાના ઈ કાલ બઉ તેડી આઈએ પછી ગોઠવી એ આપડા
હ હ ચિયા ગોમ પેનાયો સચિન ને
સચિન ઓમ હાથોર બાજુ પરણાયો
હ સાતસો તો આ એ મી બાજુથી જ નિકળ્યા હતા.
હા બે બાજુ
હ મન તો ખબર જ નહી.
હમ્મ તમને ખબર ના હોય ને ખબર ના હોય એટલે કીધું નતું એટલે
હા.
રાજસ્થાનનો એ પેલો આવ્યો ને.
હા એે જાય.
હમ.
એ થઈ ને આલા તો હવે તો સચિનને ફોન કરીશ. કો સચિન હોય તો હાહરી થઈને હવે આવતી બીજે જવાનું હોય ને....
આવતી લઈ જવાનું આવશે.
હા આજેજ લેય જઈશ બીચ ફરવા...
હા ઠીક..
અને એ પેલા બીજ પેલા પેલા તમે ગોઠો તો એને કો દ્વારકાનું પૂરું. ક એમ મોનતા પુરી થઇ જાય...
હમ.
એકલું દ્વારકા દર્શન કરવાના હશે ને...
એકલું દ્વારકા પણ નેકરો એટલે પછી બધું પૂરું કરીને જ આવાનું એ બાજુ બધે ફરીને જ આવાનું ફરવા લાયક હોય ને ફેરવી દેવાની એને એવું ના થવું જોઈએ કે અમને ફરવા નાતા લઈ જાય એ.
ના એ બાજુ તો ફરવા લાયક તમે અઠવાડિયું ફરજો ને. તો એ એટલી જગ્યા ફરવાલાયક...
ઇ ગીધ છે પહીં જંગલ છે.
હમ.
પહિં અજુ ગિરનારું... ઉપર પર્વત ઉપર સદાયે... વચ્ચે તો હમણાં ગિરનાર પાહો બંધ હતો પર્વત
આ નાના છોકરાને લઈ જતા ને સિંહ ઉઠાઈને લઈ જતા.... એ સિંહએ હુમલો કર્યો તો લઇ જતા અઠવાડિયુ તો બંધ રાખેલું...
હમ પાહુ ચાલુ થઈ ગયું હશે ને અવે....
હમણાં વર્ધી હતી ને એક ફેમિલી ફરવા જવાનું હતું એ દ્વારકા બાજુ...
હમ...
એબાજુ લઈ ને ગીયો તો દસ દાડા પેલા જ જઈને આવ્યો અમે... હમ. તો આટલામ આટલામ તો નહી જાતો. હમ....
બાબર ને લેવાય કેમ કે... કોઈ મળે ને એમને એમ તો હું મને હમ આપણે ફરી ને આઈએ જોઈને આઈએ બધું
હા
હમ
આ બાજુ રણુજા બાજુ તમે જેલા હશો ને?
હવે એ બાજુ જે લાગવાને રણુજા અને પોખરણ ગયા બીજે નહી
હા હા પણ રણુજા રણુજા પાછું જોવાલાયક
બીજું બધું જોય એવું જ છે બધું પોકરાણ ઘાટમાં જોય એવું હોય પછી પહેરવાની હમ, પહેરવારની સમાધિ બમારી બધું સારું હ ગણે જોવું એવું પણ,
હ અમે તો જોવા જ નહી, ગયા હુંકુ છેલ્લી બાદ બીજો ભરી હેને ચેલ્લી બી જાઉ છે, તને જાહે કો જોવાલાયક
હ પોકરણગઢસે એ જે સમાધિ જોવા માટે પછી, રણુજામ દાળીભાઈની સમાધિ હે રોમાપિરની પછી આ ખાનસરોવર સીકર કોક તલામું નામ
ખાન સરોવર એમ
એ જોવા એવું હ બધું.
હા
ખાચું જોવા બધું જોવા એકળું તો જોવરાય હમ,
, છેેલ્લી બીજો ભાઈ ફરીને આવશે બે દાળા વધારે કરશે
થી પાછું જોવાનું જેસલમેર
જેસલમેર હા હા જેસલમેર રણ હશે પાહુ
હમ
હમ હા
એ બધું હારુ જોવા લાય હે. નેકળો તો જોવરાય એમના ઘરે બેઠા તો આપણે કોઈ બતાવે, નહીં
હાચી વાત હે ના ના આવી આખો દાર બાર મહિના કોમ જ કરવાનું હ હ હા હહ આવી સિઝનમાં કોમ ના હોય એટલે ફર્યા આબાનુ
હમ અમે એવુંજ કરીએ વર્સમાં વધારે, ના જવ વધાર ના જવાને તો વર્ષ એક વાર નેકાળવાનુ નેકળવાનુ
હમ ચાલે, તો અમે બાર મહિના શેતીની મજૂરી કરતા હોય અને હાલ પાહી ભેંસ હમણાં વિહાસે ને તમાર તો
અમાર ભેસ વીહાયા છે એટલે પછી મારે તો જવાય નહી, ઘરના બધા જાય તો ચાલે
હા ના એ તો એવું હોય તો પાડોશી જો કહી દેવાનું હોય તો દોઈ નાખે,
ના એમ હ કાકા બાપા ભતીજ બહુ બહુ બધો હોય એમ તો દુઈલે કોઈ, ના તો ના પાડો
તો ચાલે
અઠવાડિયુ પંદર દાડા ના નેકેળાય કેમ અઠવાડયું નાનેરાયરે બે દાડા નીકવું તો
હમ ના ના ત્રન ચાર દાડા થાય વધાર ના થાય એ બાજુ તો.
ત્ર ચાર દાળા મ તો ફરી ને પાસા
હમ એવું ચાલે
પોહખીજો ને દ્વારકા તો તમારે હવાનુંમ દર્શન થાય, હવારમાં દર્શન કરીને ફરાય
હા.
પેલા સાત વાગે તમારા આરતી ટાઈમે દર્શન થાય.
હુ બધા ખયરયા
હવ બધા ખઇરયા હવ બધા ખઈને નવરા થઈન બેઠાા બધા.
હ હ સચિન ની શું કરે?
સચિન ની બધાય ખય ખય બાર નીકળા બેહવા
હ બાર બેઠા એમ
હુ બાર બધા છોકરા છોકરા બેઠા છી બધા મીટિંગ વગેરે કરીન
હુ અતાર ઓનલાઇન તો ભણવા જાતા હશે ને
હવે ધવલ અગિયાર માં ધવલ ને ભણવા બેહાડ્યું
હ હશની.
શની ઘેર હોય આખો દાળો એન પપ્પા ઘર કોમ કરાવી- -
હ મંડપનું ચાલે
મંડપ નું હાલતો મંદી દિવાળી ચાલુ તો જ્યાં- - દિવાળી ચાલુ થાસે મંડપ- -
હ હ વૈશાખ મહિનામાં ઓર્ડર આવતા હશે.
વૈશાખ મ દિવાળીથી મોડીન કોણ સટ વૈશાખ મહિના સુધી
એમાં તો મલતું હશે ઘરનો મંડપ સે એટલે
હું હું મલે
હ હ
સારો ઓર્ડર આવે તો મેળ આઈ જાય પણ. ના ના મોટા ઓડરમાં બ બે હજ રૂપિયા કમાવાનું મળે પણ મોટો ઓર્ડર કોઈ પચાસ સાઠ હજાર હોય તો આપળો મલી રે મજૂરી કાઢતા- -
હ હ ચાલ હાલ તો પેલું હવે કોશેથી કાઢે તો- - નવા મશીન આઈજયુ
હા મશીન લાય શી મશીન ઉપર હેડે બધું - -
હ હ અને પછ તો ધવલ ને એને રજા હોય તો બધાને લઈ જવ તો ચાાલે
હોવ ચારે બાપ બેટો જ કરે છે હમ તો હે - - મજૂર એટલા બધા ખાસ કરતા નઈ બાપ બેટો હોયને વધારે મોટા ઓર્ડર હોય તો પાછા બે મજૂર- - અતાર તો નાના મોટા કોમમા કોઈ મહિના ના ઓર્ડર હોય કોઈ કોઈ સગય હોય. નાના મોટા મળે
હ હ
અત્યારે કોઈ આપણા ને હાયફાય ઓર્ડર મોટો ના મલે
હુ હુ ત્યા મોટા ઓર્ડરમાં બ સો પાંચસો સમજાય પણ આપડો ઓર્ડર લઈ લેવાનો જાતો નહીં કરવાનો.
હુ ના લાઈ લેવા નું એવું.
હું. અમારે આ બાજુ ઓર્ડર હોય છે તો કે
હા તમારી બાજુ ઓર્ડર સારા હોય તો મોટા મોટા અલિવજો નહી. હ
હા.
એ